હલો
હેલો
મારો અવાજ આવે છે?
હ આવે છે.
કેમછો?
તમે? હેલો
હલો
હમ હા બોલો.
અવાજ આવે છે?
હા આવે છે.
હાલો.
હેલો
બોલો બોલો શું કરો છો?
કઈ નહીં બેઠા છે બેઠા છે
અચ્છા તબિયત પાણી સારા છે?
હા સરસ સરસ, તમારા?
બસ એકદમ સરસ
હમ
શું કરે ઘરે બધા મજામાં?
હ બતા મજામાં.
હમ ઊઘ આવે છે શું?
હા ઊંઘી ઉઠી
અચ્છા રવિવાર એટલે હલો
હલો હેલો
હલો
હેલો
હેલો
હા બોલો બોલો
અવાજ આવે છે?
હા આવે છે.
શું કરો છે?
હેલો.
હલો.
હમમ બોલો બોલો.
શું કરો છો?
કઈ નય બોલો બીજું કેમનું તમારી બાજુ વરસાદ.
અત્યાર તો નથી બપોરે આયો તો વરસાદ.
બરાબર બરાબર અમારે બી અત્યાર નથી વરસાદ. હમમ.
હું કોલેજ જઈ ત્યારે બો વરસાદ
હા. બોલો બીજું?
ઘરે શું કરે બધા? હલો.
હલો અવાજ બઉ ધીમો આવે છે.
હલો.
હા હવે આયો.
ઘરે શું કરે બધા મજામાં?
બસ જો બધા મજામાં, બધા ઊંઘે છે અત્યારે.
આટલું લેટ સુધી.
હા.
તમે બી સુતા હતા એમ ને.
હા આરામ કરીને ઉઠ્યા.
મેં ફોન કરીને ડિસ્ટર્બ તો ની કર્યા ને.
ના ના હમમ.
બોલો બોલો.
કઈ નઈ જો હવે ઘરનું કામકાજ કરીશું હમમ.
જમવાનું બની ગીયું?
બાકી છે. હજુ છ વાગ્યા સુધી બનાવીશું.
અચ્છા ચા નાસ્તો થઈ ગયો.
બાકી બાકી.
અચ્છા બોલો બોલો કેવું ચાલે બીજું બધું મજામાં.
બસ અત્યારે તો જો મસ્ત વાતાવરણ છે ઠંડુ ઠંડુ.
હા પણ પવન નથી આવતો ને ઠંડો.
નથી નથી.
ખાલી વાદળ છે તો ગરમી
તો પણ સારું લાગે છે જે ઉકળાટ હતો એના કરતા તો હમમ.
તો છે થોડી ઠંડક તો થઈ ગઈ છે હવે.
હા હા હજી બે છે ત્રણ દિવસ વરસાદ પડે ને સરસ વાતાવરણ થઈ જાય. હમમ ગરમી ઓછી થઈ જાય.
હા.
હમમ વરસાદની જરૂર છે જ બાપા અત્યારે તો
બોજ જરૂર છે હજી તો
હમમ.
ત બી હવે તો થોડું લાગે છે કે ચોમાસું આઈ ગયું એમ
હા અમારે તો અહિયાં એટલા બધા પાણી ભરા ગયા હતા ને બહુ જ પાણી પાણી પાણી
એટલો બધો વરસાદ આ આવીને ગયો
હ ગઈ કાલે બહુ વરસાદ આવ્યો
અચ્છા અમારે ત્યાં એટલો બધો નથી આવ્યો પાણી નહીં ભરાયા અમારે ત્યાં
ખર તો એક કલાક એટલો સરસ વરસાદ પડ્યો ને
વરસાદ પડે તો ઠંડક ઠંડક લાગે પછીર તો પાછું જેવું હોય એવું થઇ જાય છે
ભાઈ બે એ કેવું બે ત્રણ દિવસ વરસાદ પડે ને તો જ ઠંડક થાય જમીન ઠંડી થાય ને તો ઠંડક લાગે હજુ કેવું કે હજુ એવો વરસાદ નથી આવતો સતત પડ્યા કર એવો વરસાદ નથી આવતો
હ બોલો બીજું બધા મજામાં તમારે ત્યાં
બસ બધા મજામાં અમારે ત્યાં બી બધા સુતા જ છે
કો હો હમ્મ
બોલો
હવે બીજું કામકાજ કરીશું હવે ઉઠ્યા એટલે
રથયાત્રામાં જવાનો પ્લાન છે.
ના ના અમારે ત્યાં પણ સરસ અમાર ત્યાં પણ સરસ જ થાય છે. હમ્મ રથયાત્રા રથયાત્રા રણછોડજી થી અ નામદેવથી અમાર ભગવાન દર્શન આપવા આવે છે. હમ્મ એટલે બધે અમે જઈએ છીએ દર્શન કરવા.
અચ્છા અમદાવાદ ગયા છો કોઈ દિવસ
હા ગયા છે ને હમ્મ
રથયાત્રામાં ગયા છો કોઈ દિવસ
હા ત્રણ વખત જોઈ છે મેં હમ્મ
કેવી હોય છે રથયાત્રા ત્યાં
બઉ જ સરસ બઉ જ ફાાઈન બઉ એટલું જ હાથી ઘોડા બધું જાત જાતની મંડળીઓ બધું બોવ હોય છે હમ્મ
ભીડ હોય
હા બહુ પબ્લિક હોય.
બહુ ફેમસ છે હે ને એમ ને ત્યાં
બહુ જ બહુ જ ત્યાં તો લોકો કઈ કઈથી જોવા આવે છે. ભગવાનની રથયાત્રા નીકળે છે. સવાર નીકળે તો સાંજે ઘરે જાય.
હા બીજે ક્યાં નીકળે છે રથયાત્રા.
હા.
બીજે ક્યાં નીકળે છે રથયાત્રા
બધે હોય રથયાત્રા જગન્નાથપુરી
અચ્છા
પુરી જે મેન મંદિર છે ને પુરી એ ત્યાં પણ નીકળે ત્યાં તો બઉ બાપા વધારે પબ્લિક હોય છે.
હમ. બોલો કઈ નહી તમે કો.
કોલેજથી આવી ગયા?
હા આઈ ને થોડી વાર સુઈ જ ગઈ હતી.
હેલો.
હલો.
હા હવે આવ્યો અવાજ.
આવીને પછી થોડી વાર સુઈ ગઈ ને પછી તમને ફોન કર્યો ઉઠીને.
ઓકે
બોલો
તમે કાલે તો રજા હશે કોલેજમાં?
હા રવિવાર એટલે રજા પણ એન સી સી વાળા ને ચાલુ હોય કોલેજ
ઓહો એવુ એમ.
હા એન સી સી વાળાને રવિવારે ચાલુ જ હોય.
બરાબર હ એક્ઝામ તો અત્યાર તો નઈ હોય.
ના એક્ઝામ તો દસમા મહિનામાં છે.
ઓહો હો હમ.
રાત્રિ પહેલાં એક્ઝામ છે.
હમ તમારે ત્યાં નવરાત્રી કેવા થાય છે?
અમારે ત્યાં બહુ જોરદાર નવરાત્રિ થાય.
તમે જાઓ છો?
હા જઈએ ને અમે બાર પાર્ટી પ્લોટમાં રમવા જઈએ છીએ.
ઓહ હમ ફ્રન્ડો જોડે.
હા ફ્રેન્ડ સાથે પાસ હોય દસ દિવસ નો એ પાસ લઈ લઈએ. અને પછી રાત્રે રમવા જઈએ રાતના દસ વાગ્યા ના ગરબા ચાલુ થાય તો સવારે આઠ નવ વાગ્યા સુધી ના ગરબા ચાલુ હોય.
બરાબર હમ.
હા કોલેજ તો હવે નવરાત્રી ના દિવસોમાં રજા હોય અથ કોઈ જાય ના જાય આ વખતે અમારે ર રીડિંગ વેકેશન છે કોલેજમાં. દ એક્ઝામ છે ને
ઓહો સરસ
એટલે દસ દિવસ વાંધો ના આવે કોલેજ ના જઈએ તો.
બરાબર બરાબર હમ.
તમારે ત્યાં કેમ ની થાય નવરાત્રી?
થાય છે સરસ થાય છે પોરબા થાય અમાર
પોળમાં પોળમાં મજા આવે રમવાની?
પોળમાં વેશભૂષા થાય. આરતી થાય માતા મા અમાર માતા મંદિર છે ઘર પાસે જ એટલે દસ દિવસ તો વસ્તી વસ્તી લાગે. મહાકાળી માતા નું હ બહુ સરસ થાય છે આરતી પછી ગરબા એ બધા ઉમર વાળા હોય બહાર ના જઈ શકે પોળમાં ગરબા ગાય.
હા એતો છે તમે નથી જતા બાર? પાર્ટી પ્લોટમાં ગરબા રમવા?
ના ના છોકરાઓ જાય.
અચ્છા
જોો વા જઈએ.
હજ આવે જોવા જાાવ તો
હા
બઉુ પીડા પાર્ટી પ્લોટમાં ઘર રમવા જ ને ત્યાં તો
હા હોય છે બાપા વિહીકલો મૂકવાની પણ જગ્યા નહ હોતી.
બે મહિના પહેલા બધા પાસ વેચાઈ ગયા હોય છે અને પછી લેવા ટ્રેન તો બહુ મોંઘા થઇ ગયા હોય છે.
હમ બરાબર હ છોકરો વાતો કરે એટલે ખબર પડે
હા જાય છે તમા હર દ્વારથી.
હા અમારી બે દેવી જાય છે.
અચ્છા
એ લોકોને બહુ શોખ છે, એ એમની હમ એમની ફ્રેન્ડોને બધા જાય છે રાતે જાય બારેક વાગે સવારમા, વાગે સાત વાગે આવે
બરાબર
હ બોલો બીજુ કેમનુ ચાલે છે.
બસ શાંતિ ચાલે છે, આ તો બઉ ટાઈમથી વા નથી થઈ એટલે ફોન કર્યો તને
બરાબર બરાબર હમ્મ
તમારે કેમનુ ચાલે બીજુ બાુ
બસ જો કઈ નહી, અત્યારે તો અત્યારે કઈ કામ હોય નહ બઉ એટલે આરામ
અચ્છા પછી કામ ચાલુ થઈ જાયમ.
હા અમારા તં સિઝન બંધ ને એટલે અમારા ત્યારે આરામ હોય. પછી પંદરવા મહિનામાં કામ ચાલુ થાય.
અચ્છા પછી તો લેફ્ટ રાઈટ ચાલુ થઈ જશે.
હા આઠ મહિના પછી. જોવાનુ નહી કામમા
હમ્મ
હમ બોલો
સારું સારું કછી વાત કરીું છુ, આપુ
ઓકે હા જય શ્રી કૃષ્ણ
આવી રીતે વાત કરવાની પછી